હલો.
શું કરો છો ભાઈ?
કઈ નહી આ બેઠો જો ઇન્ટર્નશીપ નો પ્રોજેક્ટ છે બધા તો બનાવજો હવે.
અરે ઇન્ટર્નશીપ તો પૂરી નથી થઈ ગઈ તમારી?
તો પૂરી થઈ ગઈ પણ હવે પ્રોજેક્ટ તો ફાઈનલ ડિઝઇન તો બતાવી પડશે ને હવે કોલેજમાં.
મતલબ ઇન્ટર્નશીપ ના પ્રોજેકટસ્કૂલ કોલેજમાં બી બતાવવા પડે એમ?
હા તમારે નહી બતાવાનો હતો?
અમારે કોલેજમાં તો નથી માંગતા. ખાલી એક ફોર્મ ભરવાનું આવે એ ભરીને પછી છૂટા આપડે એમ.
હા પણ તમારે ઇન્ટર્નશીપમાં ઇન્ટર્નશીપ વાળા કંપનીને તો બતાવું પડે ને પ્રોજેક્ટ હા તો અમારે એ બી બતાવાનું છે અને જોડે જોડે કોલેજ નું બી બતાવવાનું છે.
કયો પ્રોજેક્ટ બનાવ્યો હતો?
હમ. મે તો આ એલ એમ એસ સિસ્ટમ કેહેવાય ને એ બનાવી હતી.
મતલબ કઈ રીતે એક્સપ્લેન કરશો થોડુંક?
એટલે જોવોને એલ એમ એસ એટલે પેલું લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ એમાં બધું ત્રણ હોય. એડ એડમિન હોય પછી ઇન્સ્ટ્રક્ટર હોય સ્ટુડન્ટ હોય તો એડમિન છે એ બધું પરથી એનાલાઈઝ કરે કે કેટલાક કોર્સ કેટલા મારી એપમાં કેટલા કેટલા લોકો છે કોને કોને કોર્સ પરચેસ કર્યો કોણ ઇન્સ્ટ્રક્ટરે કયો કોર્સ નાખ્યો એ બધું જોઈ શકે અને કેટલા આટલા દિવસમાં આટલા મંથમાં છ મંથ કે ત્રણ મંથ કે એક વર્ષમાં મારા એપની કેટલી રેવન્યુ થઈ એટલે કેટલા જણાએ કોર્સ લીધો ને બધું જોવાય પછી જે કોર્સ ઇન્સ્ટ્રક્ટર હોય. એ કોર્સ નાખે એને અપડેટ કરે ડિલીટ કરે થમનેલ તે પીડીએફ બી અપલોડ થાય અને વિડીયો બી અપલોડ થાય અને અ ક્વીિસ બી તમે નાખી શકો જેટલી ક્વીિસ નાખીવી હોય એ. અને એ બધું ટોપિક વાઇઝહોય જેમ કે લેસન વન લેસન ટુ લસન વન પોઈન્ટ વન લેસન વન પોઈન્ટ વન વન પો વન પોઇન્ટ ટુ એ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ નાખી શકો એટલે. એટલે જે સ્ટુડન્ટ હોય એના કઈક ઉપર નીચે ના થાય અને સરખી રીતે જોને સીધો આખો કોર્સ જોઈ એકે અને એમાં સ્ટુડન્ટ એમાં એનરોલ કરી શકે સાઈન અ એ તે સ્ટુડ છે આજે એના એ જયારે કોર્સ પરચે પરચેસ કર્યા એના જોવાનું ચાલુ કરે એટલે પંચ પંચોતેર ટકા જેવો કોર્સ પતે એટલે ઓટોમેટિક ઓટોમેટિકલી સર્ટિફિકેટ બી જનરેટ થઈ જાય કે તમે આ કોર્સ પતાવ્યો એમ
બરાબર બઉ યુનિક આઈડિયા છે મતલબ યુટ્યુબ જેવું લાગ્યું મને પણ સર્ટિ સર્ટીફીકેટ વાળું તમે એડ કર્યું અને કવીઝ વાળું એડ કર્યું તો એક નવી વેરાયટી બનાવી દીધી
હા એટલે આનો એક ફાયદો એ છે કે તમે સિમ્પલી રીતે કોઈને જો ના ફાવતું હોય એ તો ઇન્સ્ટ્રક્ટરને એટલે કે ધારો કે લોકો યુટ્યુબ ઉપર અપલોડ કરતા હતા પણ એમને કેવું કે વ્યુઝ આવે તો જ એમને મળે પૈસા અને એમાંય પાછી યુટ્યુબ વાળા ની એક પોલિસી હોય કે આટલા વ્યુઝ આવે તો જ મળે એટલે એના માટે આ બેસ્ટ છે આમ
બરાબર ના ના આઈડિયા તો યુનિક છે માર્કેટમાં ચાલશે પણ એવું લાગે મને તો
હા, એટલે હામા તમારે નાખવું હોય તમારો કોર્સ તો એના માટે બી કઈક એમ નહી કે તમારે આના માટે પૈસા આપવા પડશે પછી તમે કોર્સ આમાં અપલોડ કરી અફ્રી અ-ફ્રી છે અમ- અમ
બરાબર, તો ઇન્સ્ટ્રકસર મતલબ ઇન્સ્ટ્રક્ટર જે હોય એ કમાઈ શકે આમાંથી?
હા. એમાંથી જે એના હોય જે બધા કોર્સ લેય એ બદ બધએ જોયયા કેના એને તે બન્યું આવે એના હ એટલે એ બધું એના જો જોડે જ જાય
બધું એના જોડે જાય તો પછી તમે કેવી રીતે કમાવ?
એટલે એમાં જે હોય તેમાંથી જે બધા આવેને તે એના લીધે એપ ના લીધે જે ગૂગલ ઉપર જે માર્કેટિંગને જે હોય એ શેર મારા વધે એમ એપના
બરાબર બરાબર હા એ તો સારી વાત છે. તમે કટ કટ નથી લેતા એ એક સારું બ-સારી બાબત છે.
હ એટલે છોકરાઓ જોડે વધુ આય-અ કોર્સ જાય ગમે તે ઓછા ભાવેન ઇન્સ્ટ્રક્ટર બી કમાય એ રીતે હ-કરીદુ
ના ના તમે ઇન્ટર્નશીપમાં પ્રોજેક્ટ બનાયો પણ એક કેવ કંપની લેવલનો પ્રોજેક્ટ બનાઈ દીધો છે.
હા પણ એમાં હજુ અ-સ્ટુડન્ટને એની અ-વધારે યુઝ કરે એ એ ખાલી અપડેટ કરવાનું છે, કેમકે અત્યારે તો ઇન્ટર્નશીપ લેવલનો છે. તો હજુ પ્રોડક્શન લેવલનો બનાવાનો બાકી છે.
હા એ તો બની જાય એમાં તો વાંધો આવે નઈ કેમ કે તમે આવો યુનિક આઈડિયા સાથે ચા લો છો અને પછી આ તો એક નાનું કામ રહ્યું પ્રોડક્શન કરવાનું તો
હા પણ એમાં ટેસ્ટિંગમાં ટાઈમ થોડો વધારે જાયો હો
હા એ તો છે ટાઈમ લઈ લેવાનો અત્યારે પણ જે હોય ને એક પરફેક્ટ કરીને જ મા માર્કેટમાં મુકવાનુ કે આપણે કેવું કે યુઝર અટ્રેક્ટ થવા જોઈએ.
હા એત-એતો છે અને તમે કયો પ્રોજેક્ટ બના તો-તો
મારે મારે ઇન્ટર્નશીપમા પ્રોજેક્ટ હતો એ આઈ બોડીસ કેનમેજરમેન્ટ એમાં કેવું હોય ભઈ કે આપડે તે મતલબ કેવું થતું-તું કે ભઈ અત્યારે હું પાલનપુર રહું છું મારે એ તે સ્પેસિફિક દરજી પાછળ લુગ-લુગડા સિલાવા છે એ અમદાવાદ રેય છે. તો મારે અમદાવાદ તેને ન માપ આલવા જવું પડતું કે ભઈ મારું આ મેજરમેન્ટ છે તમે આ રીતના કપડાં સીવી આપો.
અને એવું બધું થતું આ પ્રોબ્લેમ હતી એક કે ભઈ મારે આખો દિવસ ટ્રાવેલ કરવું પડતું.
તો આમાં કેવું હોય કે મ-આપડે-મ-હું મારા બે ફોટા અપલોડ કરું ને તો એક મારા ફોટામાંથી એક થ્રીડી મોડલ બનાવે મારા બોડી સાઈઝ નું. મેનીક્યુ બનાવે. એના પરથી અડસઠસો ને નેવું વર્ટ-વર્ટઇસીસ મળે અને આ વર્ટઇસીસ થી એ આપણા શરીરના અલગ અલગ બાવીસ મેજરમેન્ટ મલે જેમ કે, આ- હાથની લંબાઈ, પગની લંબાઈ, હાથની આપડે સર-સરકમ ફેરેન્સ એ રીતે બધા બાવીસ મેજરમેન્ટ મળે જે દર્જીને કામ લાગે કપડાં બનાવવામાં. અલગ અલગ કપડાં જેમ કે શર્ટ હોય પેન્ટ હોય, લેડીસ ગાર્મેન્ટ છે. લેડીસ ના કપડા છે. બધી રીતે -
તો આ-આ રીતે મેજરમેન્ટ જયારે દર્જી જોડે જાય ને તો દરજી એ અમારા કપડા સીવી શકે. પછી ખાલી આપડે કલર ડિસ્કસ કરવાનું હે કે ભાઈ આ કલર નું શર્ટ આ કલર નું પેન્ટ અને આરામ થી એ રહ્યો ત્યાંથી ડિલિવર ડીલિવર કરાવી શકે મારા ઘરે બરાબર અને બીજો એક એવો આઈ. ડિ. યા. અમે બનાવ્યો છે મતલબ એમાં જ એવું ફંક્શન રાખ્યું છે કે ઓનલાઈન પરચેસ કરતા હોઈએ ને આપડે એટલે ઘણી વાર કેવું થતું હોય કે આપડે જે મંગાય ને એથી મોટી સાઈઝ આઈ જાય કે નાની સાઈઝ આઈ જાય કા તો પછી એમને જે ફોટામાં રાખ્યું હોય ને શર્ટ તો એ સારું લગતું હોય પણ પછી આપડે જયારે એ શર્ટ ને તો આપડા ઉપર થોડું મોળું લાગ તું હોય છે, તો આ શર્ટમાં કેવું થાય કે આપડી સાઈઝ આપડી જે મેજરમેન્ટ લીધું ને એને બાવીસ મેજરમેન્ટ એ પ્રમાણે જે શર્ટ છે એના ડાયમેન્શન માપીને આપડા મેજરમેન્ટ સાથે કમ્પેરિઝન કરે.
અને પછી જે રિઝલ્ટ આવે આપણને બતાવે કે ભાઈ તમારા માટે એમ સાઇઝ પ્રિફર પ્રિફ રેબલ છે એમ કે જે બી હોય. અને બીજું એવું કે તમે આપડે કેવું જુદા જુ દા પ્રસંગ માટે કપડાં લેતા હોય. તો હવે તમને એ જે પરચેસ કરો છો એ કયા પ્રસંગમાં સારું રેશે જેમ કે વોકેશનલ પાર્ટી વેર પછી બિઝનેસ માટે કા તો એવા જુદા જુદા જે બી ઓકેજન હોય એના માટે તમને કે કે ભાઈ આ આ આ રીતે સારું પડશે. અને બીજું એવું કે સ્કીિન ટોન ડિટેક્ટર રાખ્યું છે આપડે
જેમાં યુરાન નો સ્કીિન ટોન ડિટેક્ટ કરે અને પછી ઇન્ફોર્મેશન આપે કે ભઈ લીલું શર્ટ છે તો તમારા ઉપર કાળા માણસ હોય તો કેવું લાગે વ્હાઈટ માણસ હોય તો કેવું લાગે મીડિયમ ડાર્ક સ્કીિન હોય તો કેવું લાગે એવી રીતે તમને ઇન્ફોર્મેશન આપે.
અને બીજું એક ફંક્શન એવું છે વેરડ્રોપ એનાલિટિક્સ અને ટ્રેન્ડ એનાલિટિક્સ. એટલે ઘણી વાર એવું થતું હોય કે યુઝર ને ખબર જ નથી હોતી કે માર્કેટમાં અત્યારે શું હાલી રહ્યો છે ટ્રેન્ડ પછી લુગડા લઈને આવે અને પછી બીજા ના જોએ ને એટલે એને એવું લાગે કે અરે મેં આવી ડિઝાઇન લાઈ હોત તો સારું હતું આવું પેન્ટ લાવ્યું હોત તો સારું હતું. તો એના માટે એક ટ્રેન્ડ અવેરનેસ પ્રોગ્રામ છે જેમાં શું શું ચાલી રહ્યું છે હાલ માર્કેટમાં બધું બતાવે. અને વેરડ્રોપ માં કેવું કે તમે ચાર જોડી કપડા લીધા તો તમે ચાર જોડીમાં કવિ કેવી રીતે કોમ્બિનેશ ન કરીને કપડા પહેરી શકો તો સારા લાગ એવી રીતે.
ઓ તો તમે તો આમ પ્રોડક્શન લેવલ નું કમ્પ્લેટ આમ માર્કેટમાં ચાલે એવું અને યુનિક છે આવું તો કોઈ ઓછા ઓછા એટલે બહું જ ઓછા પ્રોજેક્ટ હોય છે લોકોના.
હા એ તો છે બટ હજુ પ્રોડક્શન લેવલ તો કરે કે છે કે નથી કરતા મને બી ખબર નથ થી કેમ કે કમની વાળા એ કીધું તું કે પ્રોડક્શન ને બધુ જવાબદારી અમારી પ્રોજેક્ટ બનાવવાની જવાબદારી તમારી.
એવું હતું.
તો પણ આમાં તમારો કઈક શેર કે પાર્ટ તો હશે ને કે ભઈ આને બનાવ્યું એવી રીતે.
હા એવું કઈ હતું નઈ મને તો કેવું હતું ઇન્ટર્નશીપમાં સેલરી આપી હતી
પછી વાત કરી હતી મેં કે આ પાઈ પ્રોજેક્ટમાં શું રહેશે શેર રહેશે કેમ કે આખો જેક નહી બનાવ્યો હતો એઈથી તો પણ એમને એવું કીધું નથી કે ભાઈ તમારો શેર રહેશે એ તો એમ જ કેતા કે ઇન્ટર્નશીપ પૂરી એટલે તમારું કામ પૂરું બધું
હા બી એક વસ્તુ છે કે એ લોકો કામ કરાઈ દે પણ છેલ્લે તમને કઈ આપે નહી નામ કે તમે કર્યું એમ.
હા એટલે એવું કેતા હતા કે નામ લખીશું તમારું જે પેલું હોય ને પ્રોડ્યુસ ભાઈ. બટ કઈ પૈસા નું લેવડ દેવડ ના.
ત મલ્યે કાલે.
હા ચાલલો વાંધો નહી.
હમ.